હલો આવે છે અવાજ.
હા તમને આવે છે મારી અવાજ બરોબર બોલો બોલો શું કરો છો?
તમે શું કરો છો?
કઈ નહી હું પણ જમી ન ને અને ટીવી જોઈને બેઠી છું.
સરસ સરસ બોલો બોલો ના આજે વગારેલી ખિચડી અને કઢી.
ઓહો સરસ કેવાય, હમ તમારું અવાજ ત- તમાર અવાજ થોડુંક સ્લો આવે છે.
એક મિનિટ.
હા.
હવે આવે છે.
હા હવે આવે છે અવાજ.
હા. તમે શું જામ્યા?
આજે તો મેં છે ને એક નવી ડિશ મનાય એટલે ડિશ બનાવી હતી મેં એકચુલી છે ને પેલું પાપ પપડી ચાટ બનાવ્યું તું.
હમ્મ કેમનું બનાવે.
જો સિમ્પલ છે આપણેે કેવું કે જે મેદાની પુરી હોય ને
હા.
અવ એને આપણેે મોટી ગોરપુડી ઉવ વંટી એટલે બનાવી દેવાની ફર્સ્ટ. પછી જે ચ ચણાની દાળ આવે ને એને બાફી દેવાની આપડે ન નમક એટલે અ પેલું નમક અને હળદર નાખીને મસ્ત અને સ બે ચાર સીટોઓ લઈ લેવાની. જેમ કે આપડા જોડે કાકડી પછી લસ એ અ ટામેટર ઓનિયન અને કાચી કેરી હોય ને એ લોકોને નાના નાના પીસીસ કર દેવાના.
ઓકે.
પછી આપડે અ પછી, એના જોડે જો ચાટ મસાલા પછી, અ થોડુંક આપડે તીખી અ બેઉંન ચટ ટની ઈમલીની અને ગ્રીન ચટની અને થોડાક તીખા પેલું લાલ મરચું અને ચાટ મસાલા અને અ જે મ મન મખાવીની કે પછી શું કરવાનું? એને છે ને ડીશ જેવી એને ગોલપુરી ઉપર પેલા છે ને દાળ જે આપડે બાફીને ચણાની એની નઈ એણે પાથરી દેવાની સારી રીતે એમ પ્રેશ કરીને.
હા.
પછી એના ઉપર છે ને બધા ટોપિંગ્સ નાખી દેવાના જેમ કે, અ પ્યાજ અહ લસણને સોરી લસનસૂપ પ્યાજ ને ડુંગ ડુંગરી અને ટામેટર અને કે અ કાચી કેરી અને પછી એના ઉપર છે ને બેવું ટાઈપનું બેવું ટાાઈપનું છે ને પછી એને છે ને મિક્સ કર દેવાનું બરફ તો આપડું ઉપર ઉમ પાથરી દેવાના. પછી, એના ઉપર છે ને ઉન ચટ ચટણી હોય ને એ નાખી દેવાનું.
ઓકે, કેવું લાગ મસ્ત
ત લાગે બઉ જ મસ્ત ટ્રાઈ કરજો બહુ જ મસ્ત લાગે છે. અને છે ને એના ઉપર પછી પેલું ધાણું ધાણ્યું હોય ને એ નાખી દેવાનું નમકીન નાખી દેવાનું બહુ મસ્ત
હા. હા. હા. અચ્છા હા, હું ટ્રાય હમ. એક વાર બનાવી જોઈશ ન ચાખીશ એક વાર.
ચોક્કસ ચોક્કસ ચાકજો બહુ મસ્ત બનશે. અને એટલી ભાવશે ને બહુ મજા આવશે. અને બહુ મ બહુ વાર પણ નઈ લાગતી દોઢ કલાકમાં થઇ જાય છે બધું કામ આપડું.
અરે વાહ! એ તો બહુ આમ જલ્દી થઈ ગ્યું.
બહુ આપડે ટાઈમ જેમ કે રોટલી શાક ને આમ બ કેટલું બધું ટાઈમ જાય. મમ્મી લોકોને ના જાય પણ આપણને
ઉહમ અહ હા હા આપડા તો બહુ ટાઈમ જાય. લોટ બાંધો શાક સુ દરસ શાક વધારો રોટલીને લોટ થોડો રેસ્ટ આપો પછી, પાછી રોટલી વણો શેકો
હા. એ વાત છે.
ઢી કલાક તો આરામથી આપડે થઈ જાય.
એ વાત તો ખરેખર છે. તમને કોઈ રેસીપી યાદ છે. તમને જે ઈઝી રીતે.
ઇટાલિયન્સ પગેથી આવે ને. નુડલ્સ એ બનાયા તા. બે દિવસ પહેલા જ.
અરે વાત કેવી રીતે બના્યા તા.
એટલે આપડણે ડીમટમાં ક તો ગમે તે સુપર માર્કેટ જેવું હોય ને. ત્યાં મળે છે પગેથી તો એ લાવ ત હું અને મારી બે ફ્રેન્ડસ ઘરે આવીઈ. તે. તો પછી મેં કઈ દ ચાલ આપ. આપડે બનાવીને ખાઈએે. તોપલડા તો. સાદી મેગી બનાવી એવી રીતે થ એવી રીતે બાફી લેવાનું ખાલી મીઠું અને તેલ નાખીને ગરમ પાણીમાં. પછી એને. પાણી એનું થોડું રાખવાનું. સાઈડ ઉપર લઈ લેવાનું બાહ. પેલી હોય. એ સાઈડ ઉપર લઈ ને પછી. પછી એને બીજા કાણા વાળા વાટકામાં કાઢી લેવાનું એટલે વધારાનું પાણી જતું રે. બાફેલું હોય ને એ એમાં. ઉપર ઠંડુ પાણી રેડ દેવા મતલબ ચોટી ના જાય. તમ પેલું ચીકણું ના થાય પછ. પછી. જી બટર તેલ. તેલ કા તો બટર જેમ એમાંથી જે લેવું હોય એ લેવાનું
બરોબર
ચીલી ફ્લેક્સ પછી ના ઝીણું ઝીણું કા પેલું લસણ ડુંગળી સાતણી લેવાનું તેલમાં
ઓ સારું કેં
પછી એમાં તમારે જે પણ નાખવું હોય પેલી સેજવાન ચટણી આવે છે ચીલી સોસ આવે છે એ બધું નાખાય પછી અ મલાઈ મલાઈ ને થોડી દૂધ દૂધને મલાઈ મિક્સ કરીને ક્રીમ જેવું કરી દેવાનું
આધો પીરું આપડે વાઈ સોસ પાસ્તા બનાવે છે એવું નહી ખતું
એના ટાઈપનુંું જ છે
બરોબર.
હા પછી એ બધું મિક્સ કરીને એમાં પેલા બોઈલ પ પેલા બાફેલા આપણેે નૂડસ પગેથી બાફેલી નાખીને મ એકદમ મસ્ત ટ્વિસ્ટ કરીને કરી દેવાનું મિક્સ.
સારું ક્યા એવું જો તમે જયારે આ મે જે કીધી ને એ રેસીપી બનાવ ત્યારે મને કોલ હું તમારી રેસીપી બનાવીશ ને ત્યારે હું
અરે પાકું-પાકું એમાં શું પાકું. મસ્ત થઈ તી થોડી સામ તીખ મને વ તીખી વસ્તુ ભાવે, તો મેં થોડી તીખી જ કરી તી. તો મારી બે ફ્રેન્ડ જે આઈ તી ને મારી બે બેનપણી ઘર આઈ તે દિવસ જ ને એ લોકો ને કેટલું બઉ તીખુ લાગ એ બહુ તીખું લાગ.
અમે તો બહુ મીડિયમ ખાઈએ છીએ તીખું અમે એટલું બધું તીખું ની
એટલે
બરોબર છે. અમુક વસ્તુ કેવી સ્પાઈસી પણ સારી લાગે આપ
હા મને તો બહુ ભાવે તીખી વ સ્તુ. પછી છે ને હમણાં બે હમણાં ચાર પાંચ દિવસ પહેલા છે ને હમણા બહુ જ કંટાળો આવતો હતો ને ભૂ ખે લાગી તી હો, તો પાસ્તા બનાવા તા પણ કંટાળો આવતો, તો મે શું કર્યું તરત બની જાય ને એવું કઈક કર્યું. કુકર માં જ કુક કુકર માં તેલ મૂકીને નાના થોડોક વઘાર કરે બે ત્રણ રય ના દાણા નાખીને જોઈ લીધું કે તેલ આઈ જ કે નહીં. એમાં ડુંગળી નાખી દીધ લસણ નાખી દીધું, ને પાસ્તા કાચા નાખી દીધા, મરચું, મીઠું નાખી દીધું. ને પાણી નાખીને બે સીટી વગાર દીધી.
બાફિયા વગર જ પાસ્તા?
કુકર માં બફાઈ જાય ને બે સીટી માં.
હા.
એટલે પછી બની ગયા તરત જ અહ દસ મિનિટમાં બની ગયા.
એ તો સીટી આવતા વારે એટલે બની જ જાય ને. આપડે તો પેલું બધું અને પેલું બધું કરીએ જેમ કે બા ફીએ પછી આ કરીએ પેલું ટાઈમ જાય પણ આ તો બહું સહેલી રીત છ
હ એટલે જ
પેલા ની આઈસ્ક્રીમ ખાધી છે
સેલન હા બહુ મસ્ત લાગે મરચા જોડે થાય નાગોરે નઈ બઈ
હું બતાવ કેવી રીતે બનાવાની જો જામફળ હોય ને એને જે અંદરનું એનું ઘર હોય ને ઘર બે ત્રણ ચંપલ એ નીકાળી દેવાનું પછી મિક્સરમાં છે ને એ ઘર લઇ દેવા અંદર પેલી ખબર છે અમૂલ ની ક્રીમ ને આવે છે એ નાખ રાખીને અને શક્કર એટલે સાકર થોડીક નાખવી હતી અને ક્રશ કરી દેવાનું અને બીજી જે વ્હાઈટ ક્રીમ આવે છે ને એ પણ મિક્સ કરી દેવાની અ અંદર પછી જે પે આપડે ઘર નીકળીએે ને તો જે વચ્ચે ખાડું પડી જાય, ને એના ઉપર મસ્ત મૂક પેલું જે આપડે મિક્સી માં મિક્સ કરી એ પૂરી દેવાનું, અને ફ્રીઝર માં ડીપ ફ્રીઝર કરવાનું બહજ મસ્ત લાગે
હું ટ્રાય કરીશ મરા મમ્મી ને બહુ ભાવે જામફળ નો આઈસ્ક્રીમ મરચા જોડે ખાય ને એટલે
બહુ મસ્ત આવે અને આપડણે જામફર ખાઈએ ને મરચાં અને આમ જોડે તો બહુ મસ્ત લાગે જેમ કે અત્યારે કેરી ખાવાનું ચાલુ થઈ ગયું છે
હ કાચી કેેરી આવવા માંડી હવે એ મીઠું ને મોજું થોડાક ખાવાની
હા
બવા તો આ છુંંદો બનશે અથાણા બનશે મા મમ્મી તો ચાાલ કરી દ એ હદ બનાવવાનું
અમારા ઘરે ચ મારા ઘરે ચાલુ કરી દીધું અ મને તો કેરી નું છાચ બહુ ભાવે મમ્મી બનાઈ જ રાખે કેરીની છાછ
સાસ કે ને અં ન જોયો
જો કે એ પણ બોઈ પેલા છે ને કેરીને ટુકડા જ નાખવાના અને પછી છે એને કુકરમાં બાફી દેવાના મસ્ત રીતે. પછી કુકર માં બાફી જાય ને. તો પછી એને જે ગ્રાઇન્ડર હોય ને જો મિક્સ કરી લેવાની. અ પછી કેવી રીતે અને અર અંદર ના જયારે કુકર કરને ત્યારે ગરમ ગરમ હોય ને તો એના જોડે સાક્કર હોય ને એ નાખી. નાખી દેવાની મસ્ત રીતે. પછી તમે થોડું ઠંડુ થાય ને પછી તમારે ગ્રાાઈન્ડ કરી દેવાનું એના પછી શું કરવાનું. એના અંદર મીઠું આપડે જે ખાઈએ નોર્મલ મીઠું પછી એના અંદર પેલો પુદીનો સુખાયેલો હોય ને મમ્મી લોકો એ એ નાખી દેવાનું અને પછી પે. બીજું જે સેંધુ નમક આવે ને. એ નાખી દેવાનું અને મસલી ફ્રીઝર. થોડી ઠંડી રહે ને તો બહ જ મત ટેસ્ટ. આવે.
હમ મે પહેલી વાર સાંભળ્યું આ હ.
નઈ સાચે માં ટ્રાય કરજો બઉુ. મત બ અરે ત બનાવે છે મને બ ભાવે.
બનાવશે.
બસ આવી રીતે જ બનાવવાની છે બહુ ઈઝી રીત. છે ન તો.
બનાવશે મમ્મી ને કઈશ મમ્મી છેા આથેલી છાસ બનાવે.
એ કેવી રીતે બનાવ.
હા થેલી છાસ માં કેવું છા. ના ના ના એ તો કેરી નો બાફલો થાય.
હ. હા.
ની વાત કરી માં મમ્મી હાથેલી છાસ કર. એમાં ધાણા ધાણા નાખે લસણ થોડુંક જ આદુ. આજ એકદમ થોડું એ બને ને ટીચી નાખે ખાંડ પેલા ખૈણીમાં.
બરોબર.
એમાં નાખે છાસ માં. પછી. એના સોલાઈે મસ્ત ભાગ.
અરેવા.
આથેેલી છાસ એનું ટેસ્ટ એ મસ્ત લાગે.
બરાબર છે.
અ સાંભળો ને હું તમને પછી કોલ કરું મારો બીજો.
હા સારું બાય બાય.
બાય.